હેલો.
હેલો, જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ
કેમ છો?
મજામાં. તમે કેમ છો?
હું પણ એકદમ મજામાં તને આજે ખબર છે, હું આજે બહુ જ ખુશ છું. એટલે કે તારો ફોન મે મેં તને કર્યો એના માટે કેમ કે ઘણા સમયથી આપણેે વાત નોતી થઈ અને એકબીજાન એ ગપ્પા પણ માર્યા નોતા તો કીધું આઈ જ ફોન કરી અને ઘ ઘણા બધા ગપ્પા મારીશું.
હા, એ વાત તો છે આપણેે ઘણા ટાઈમ છે વાત તો નથી કરી હું પણ એકદમ મજામાં છું, પણ તારી આ ખુશી ન રાસ શું છે, એ તો તું મને કે કઈક ખાસ વાત છે આજે?
અરે યાર! તું ભૂલી ગઈ બે દિવસ પછી તો હે ને અખાત્રીસ છે અને એ તહેવાર છે, ને એ આખા વર્ષનું અખાત્રીજ માં પવિત્ર મુહૂર્ત આવે. અને મારા ઘરે તો અત્યારથી જેની પ્લાનિંગને તૈયારી શરૂ થઈ જાય, કેમકે તે વર્ષે એક જ વાર મુહૂર્ત આવે ને તેમાં આપણે કાંઈ ચોઘડીયો કે એવું કાંઈ જોવાની જરૂર પડે નહીં, એના માટે.
હા એ વાત તો છે કે અક્ષય તૃતય તો હું સાવ ભૂલી જ ગઈ તી કે ઉનાળાના બેસતા વર્ષે જ અખાત્રી ત્રીજ આવી જાય છે, તારું પ્લાનિંગ સાંભળીને મને પણ ઉત્સાહ આવી ગયો બોલ આ વખતે તું અખાત્રી ત્રીજ શું નવું કરવાનું વિચારે છે?
સૌથી પહેલા તો અખાત રીતના દિવસે તો તને ખબર જ છે, કે આપડે કોઈ સારું કામ કરવું હોય તો ચોઘડિયુ જોવાની જરૂર ના પડતી હોય અને એટલા એટલા માટે મેં મમ્મીને આ વખતે તો મેં ક‌ઈ જ દીધું કે છે ને આપણે સાથે જઈને એક નાનો સોનાનો સિક્કો અથ વા કીધું ચાંદીની પાઇલ ખરીદી લઈ અને એ એ દિવસે ખરીદલું સોનું કે ચાંદી હોય, ને એમાં ઘરમાં અક્ષય અક્ષય તૃતયની પૂજા થાય, અને ઈ ક્યારે સુખ અને સમુદ્રી લાવે જો આપણે પૂજા કરીએ ને તો એમાં સુખ અને સમુદ્રી આપણા ઘરમાં હ ને એમના ટૈકુ રે અને એના માટે છે, ને અમે દર વર્ષે આ પૂજા કરીએ છીએ.
હા, તે બહુ સરસ વાત કીધી તહેવારના દિવસોમાં તો શું આવા ઘણા ઓનલાઈન ફોટ પણ બઉ વધી જાય હે આપણે આપણા ફોન નંબરને કાર્ડની વિગત કે ઘરનું એડ્રેસ કોઈ અજાણા વ્યક્તિ સાથે શેરય નો અ કરીન‌એ પ્રાઈવેસી પણ જાળવી રેન શોપિંગ પણ આ રીતના થઈ જાય, આપડે.
હા, અ તો બજારમાં મળવાના?
આપડે છે ને પેલી જાણીતી જ જૂની બજારમાં જ મળીશું ને? ત્યાં ઓનલાઈન ખરીદી કરતા આવી અને વસ્તુઓ પણ રૂબરૂ જઈને લેવાની મજા જ કઈક અલગ હોય એટલે કીધું આજ ખેરે ઓનલાઈન ખરીદી નથી કરવી કેમકે સોનું ચાંદી લેવું છે, એટલે ત્યાં જઈને લેવું પડે. અને ઓમ તો બજારમાં એ બહુ મોટી ભીડ હોય છે, એટલે છે ને વેલા નીકળી જશુ કેમ કે અખાત્રીજ છે, એટલે લગ્ન જેવો મોસમ હોય એટલે લગ્ન જેવી જ અ ખરીદી બધા કરતા હોય.
હા, ઈ વાત તો સાચી છે અમારે પણ અહી ઘણા બધા તે દિવસે અ લગ્ન ને એવું બધું ચાલી રહ્યું હોય, અમે પણ વિચારી છીએ કે એક ચાંદીનો સિક્કો આ વખતે અમે પણ લઈ લઈ.
તો ખરેખર અદભુત છે ને અખાત્રી તહેવારીઓ એ! અ એના માટે નઈ આ નવી આશાઓ અને મહેનતની શરૂઆત થાય માટે પણ આ દિવસ અ અગત્યનો છે, કેમકે ખેડૂતો પેલા પેલી વાવણીજની બીજ રોપવાનું જ શરૂઆત અત્યારે કરે, અને હળ ને એવું ચલાવાની સ્ટાર્ટિંગ પણ એ મ આમ અખાત્રીતના દિવસે જ કરે કેમકે અખાત્રીતના દિવસે કોઈ પણ જાતનું મુહૂર્ત જોવાનું હોય નહી, એટલે આ એક મહત્વનું તે અ તહેવાર છે અને મુહૂર્ત પણ છે. અને તું કઈક ભૂલી રહી છે? સાઈન
અરે હા હા અ શું જમવાનુંને એ બધું મને યાદ નથી.
અરે અખાત્રીજ નું તો જમવાનું હોય આ દિવસે તો ઉનાળા ની શરૂઆત થાય આપડે. એટલે પેલું કેરી આવતી હોય જેમ કે કેરીની જાત પણ અલગ હોય, હાપુસ છે કે અ કેસર પછ અ ઈ રીતે લંગડો એ બધી કેરીની જાતો અલગ અલગ આવતી હોય એટલે ઈ પ્રમાણે આપણે કેસર કેરી લઈશું, અને કેસર કેરીનો રસ અને ગરમા ગરમ ફૂલેલી પુરીઓ ઈ ખાવાની જ છે ને પરંપરા છે, અમારે તો અખાત્રીજ ના દિવસે તો પેલું ઈજ બને એટલે મેં તો આજ ખેરે મારા મમ્મી ને કહી જ દીધું કે અખાત્રીજ ના દિવસે હ ને આપણે જાજી બધી કેરી મંગાવી લેશું અને અ બધા સાથે મળીને રસ અને પુરીઓ અને એ બધું સાથે મળીને બધી લેડીઝ એ બનાવી લઈશું. અને અ બધા ભેગા મળીને પછી તે ખાઈશું.
અરે તારી વાત સાંભળી તો મને મોઢામાં પાણી આવી ગયું કે કેરી નો રસ્તો અને પૂરી તો મારું ઓલ ટાઈમ ફેવરેટ જ છે, અને અમારી બાજુમાં પણ શિખડ પુરી અને રસપુરી એમ બંને જ મળે છે, પણ હું તો કહીશ કે આ વખતે તો હેને કેરી પેલે થીને જ અમે મંગાવાઈ લીધી છે, એટલે અમે તો કેસર કેરી ને તોતા કેરી ની બધી કેરી હે પણ વધારે પડતી તો મને કેસર કેરી જ ભાવે હે તો આ વખતે એનું જ નક્કી કર્યું હે અને પાછું બીજું ઈ કે આ વખતે તો સોનાની ખરીદી કરીને સીધા મારા ઘરે જ અ આવી જા આપણે સાથે મળીને રસપુરી ખાઈશ અને જૂની વાત પણ યાદ કરીશું.
પાકું હું ચોક્કસ આવીશ પણ જોજે હો સોન સોનાની ખરીદી વખતે બ‌ઉ સાવચેત રહેવું પડે છે કેમકે આજકાલના ડિજીિટલ પેમ પેમેન્ટ નામે બ‌ઉ જ છેતર પિંડી થાય છે તને ખ ખબર છે ને એમાં કોઈ અજાણ્યા માણસ ફોન કરીને કોઈ લિંક મોકલે કે ઓટીપી માંગે તો આપણે ક્યારેય એને શેર કરવી નહી કેમકે અત્યારે તો આ સાયબર ક્રાઈમ બહુ વધી રહ્યો છે અને સરકાર પણ સાયબર ક્રાઈમ માટે પ્રોત્સાહન આપે છે અને ઈ લોકો પણ અ ગ ઓનલાઈન નજર ઈ લોકો રાખતા જ હોય છે કે કોઈ પણ જાતનું ગ્રાહક સાથે કે કોઈ પણ આપણા ભારતીય નાગરિક સાથે છેતપિંડી ન થાય અને જોત થાય અને તો ઈ લોકોને કઈ રીતે પકડવા ઈ રીતે આ લોકો બધી રીતે સજ્જ રીતે તૈયારી કરતા હોઈએ છે
હા તે આ વાત તો સાચી કીધી કે અત્યારે ફ્રોટ તો બઉ વધી જાય છે પણ હેને આપણેે ઓનલાઈન કરતા તો આપણે હને સાથે જઈને બજારમાં ખરીદી કરી લઈશું અને એ બાને આપણે મળીશું અને ખરીદી પણ થઈ જાય
અ અને હા અને એ રીતે તો આ જો કે ફ્રોડ તો બહુ વધી જ રહ્યો છે આપણે અહીંયા ફ્રોડ વધી ગયો છે એટલે હંમેશા માટે ધ્યાન રાખવું એ બહ જરૂરી છે આપણને તો હજી ખબર હોય છે પણ આપણા મમ્મી પપ્પાને કે અમુક આપણા દાદા દાદીને કે આ રીતે કોઈ ડિજિટલ રીતે આઈડિયા હોતા નથી એટલે ઈ લોકોને ચોક્કસપણે આ બધી તારે માહિતી આપવી જરૂરી છે એટલે ચોક્કસ એક વાર છે ને બ બધી ફેમિલીને ભેગી કરીને આખા પરિવારને સાથે મળીને એક એવો ટાઈમ કાઢવાનો કે બધાને આ વ્યવસ્થિત માહિતી મળી જાય અને કોઈ પણ જાતનો અજાણ્યો ફોન આવે તો એકદમ ઉપાડવું નહીિ અને કોઈ પણ રીતે એઈ રીતે વાત ના કરવી કેમકે એ રીતે આ ફ્રોડ છે ને સાયબર ફ્રોડ બહુ જ વધી રહ્યો છે એટલે તારે ચોક્કસપણે છે ને આ માહિતી તારા પરિવારને જેમ કે વૃદ્ધને તો આપી જ દેવી જોઈએ
હા તારી વાત તો સાચી છે આજે હું એવું કરીશ કે સાંજના ટાઈમે બધા ફ્રી પડીને ભેગા મળીને બેસે ને ત્યારે આ વાત કરીને પ્રોપર રીતે બધાને સમજાઈ દઈશ કે કોઈ પણ ફ્રોડ નો આવા કોઈ કોન્ટેકમાં કોઈ પણ આવે નહી
અને શું તમારે ખેતી ખરી ખેતી છે ખરી કે કોઈ પણ જાત નહી તમારે શું અખાત્રીજ નું આ રીતે ખેડૂતોને જે મુહૂર્ત હોય એવી રીતે શું અમારે તો છે ને ખેતી છે એટલે અમે લોકો તો અ એ જઈને ઈ લોકો પપ્પાને ઈ બધા જાતા હોય અને મુહૂર્ત ની તૈયારી કરતા હોય સવારમાં તે વેલા વયા જાય અને અખાત્રીજ ના દિવસે તે પેલી અ પ્રાકૃતિનું પૂજા કરે અને ઈ રીતે બધ બધી રીતે ઈ લોકો મુૂત કરતા હોય શું તમારે એવું કઈ ત્યાં છે મુૂત નું કે એવું કઈ
હા અમારે પણ તમારી રીતના શય છે કે બધું મુહર્ત પ્રમાણે કરવામાં આવતું હોય છેને એ બધી પરંપરાગત ચાલતું હોય છે તો વધારે પડતા તો મારા કરતારા અમારા ઘરના વડીલો હો એમને વધારે ખબર હોય
એકદમ સાચું ચાલ ત્યારે મળી શું આવેવે છે ને હું મારા મમ્મી સાથે બજારની યાદી બનાવી લઉં કે શું શું લેવાનું છે કે શું નહીિ એ બધું યાદી વ્યવસ્થિત બની જાય એટલે અખાત રીતના દિવસે સાંજે છે ને તારા ઘરે આવવાનું મારે ફિક્સ રહ્યું હું તારા ઘરે સાંજે હું પહોચી જઈશ ઠીક છે
હા સારું તોું હું તારી રાહ જોઉં છું ઘણા સમય થઈ ગયો આપણે આવીની રાતે વાત થઈ નથી આજે બહુ મજા આવી તારી સાથે મને વાત કરવામાં અને તારા પરિવારને અખત્રી ત્રીજની મારા તરફથી ખુબ ખુબ શુભેચ્છા આપ આપ જે
થેન્ક યુ સો મચ તને પણ હેપી અખાત્રી ચાલ આવજે બાય
હા બાઈ ટેક કેર